અમ
હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો હા બસ મજામાં બોલો બોલો
હા અમે બી મજાનું તમે એવું કરો છો હવે તમારે તે ક્લાઇમેટ કેવું છે
તમે થોડુંક જોર થી બોલો ને અવાજ નથ આવતો
તમારે ત્યાં ક્લાઇમેટ કેવું છે
એટલે અત્યારે તો વરસાદ નથી આવતો
એવું નહી અમારે તો એવી વરસાદ નથી આવતો અમારે તો વરસાદની રાહ જોઈએ છે
ઓહ અમારે તો કેટલા દિવસ થી વરસાદ આવે છે આજે બંધ થયો આજે શાંત પડ્યો
ના અમે વરસાદ ની રાહ જોઈએ છીએ
ઓહ
એરા એ છેને
હા બોલો બોલો
હમ્મ. જે વરસાદ જોઈએ તો એ વરસાદ નહીં આવતોને જઈ નહીં જોઈએ તો એ વરસાદ આવે છે
હા એજ ને
હમ્મ અમારે તો હવે બધું કોરડું છે હવે કંઈ શું આવત હવે અમારે કંઈ કશું આવતો નથી વરસાદ
હા.
હમ્મ.
અમારે તો કેટલા દિવસ થી વરસાદ આવે છે
ના અમારે તો વરસાદ ની રાહ જોઈએ છીએ અમે તે
અચ્છા.
હા. એજ છે ને પણ
અમારે તો હવે બધ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને હવે તો બહુ નુકસાન કરે છે.
એ જ છે ને અમર તો નુકસાન જ નથી. વરસાદ આવશે તો જ અમારું.
કેવાય ને કે કુદરતે આપણને અનેક સુંદર ભેટો આપી છે સૂર્ય ચંદ્ર નદીઓ પર્વતો વૃક્ષો અને ઋતુઓ પરંતુ આ બધામાં વરસાદ નુ સ્થાન ખુબ જ વિશેષ છે. વરસાદ વિના પૃથ્વી પર જીવનની કલ્પના પણ કરી શકતા નથી. થી આપણે પાણી એ જીવનનું મૂળ છે. અને વરસાદ એ પાણી નો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે.
ગઈ છે ને તો પછી આપડે એવો જ તેજ કરવું જોઈએ.
હા.
હ અમે બી અમે બી વર્ષ વરસાદની રાહ જોઈએ છે કારણ કે અમારા ખેતરમાં વરસાદની બહુ જરૂર પડે છે.
હા આપડે સૌ જાણીએ છીએ કે પૃથ્વીનો મોટો ભાગ પાણી થી ઘેરાયેલો છે પરંતુ પીવા યોગ્ય મીઠું પાણી ખુબ જ ઓછું છે આ મીઠું પાણી આપ આપને વરસાદ દ્વારા જ મળે છે તેથી વરસાદને જીવનદાતા પણ કહેવામાં આવે છે.
એ બરાબર બોલા છો તમે આપણે મીઠું પાણી આપણે વરસાદમાં જોવા મળે છે.
હા.
અમે વરસાદ આવવા છે ને તો ઉપર અમે ટોપ મૂકી દે છે મીઠું પાણી પીવા માટે
હા ઘણા લોકો એવી રીતે કરે છે વરસાદ નું ઘણા ઘણું મહત્ત્વ છે. વરસાદ ન સૌથી મોટું મહત્વ ઈ છે કે ઈ ખે સૌથી મોટું મહત્વ ખેતી માં છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશના લાખો ખેડૂતો ખેતી માટે વરસાદ પર આધાર રાખે છે જો તમે. અને પૂરતો વરસાદ પડે. તો પાક સારો થાય છે અનાજ ન ઉત્પાદન વધે છે અને સારા અને ખેડૂતોને સારી આવક પણ મળે છે.
એક છેને. વરસાદ વરસાદ આવશે તો એ આપડું શતકરી નું કશું થવાનું છે. છે ને તો પછી કશું જ નહી થવાનું.
હા જો વરસાદ ઓછો ઓછો પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે પાક સુકાઈ જાય છે. પાણીની અછત થાય છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ સહન કરવું પડે છે.
એ પછી એ જ છે ને ખેડૂતોને નુકસાન આવશે ને પછી એ દુર ગામણે. વરસાદ નહીં આવવાનો તો અમારે તો છે ને હવે કઈક જમીનો કોરડ છે એવું જ પડ્યો છે. વરસાદની રાહ જોઈએ છે એ લોકો જેની જેમની પાસે આપણેે. બોરવેલ અને કૂવા નથી.
અચ્છા હ.
એ જ છે પચામે બી એમની અમારું બી. છે એટલું જ એટલું તો પછી અમે બી એમની રાહ જોઈએ છ છીએ.
હા એવુંજ છે. પર્યાવરણ માટે પણ વરસાદ ન ખુબ જ મહત્વ છે કે વરસાદના કારણે વૃક્ષ વૃક્ષો લીલાછામ બને છે જંગલો ફરી જીવંત બની જાય છે પક્ષી. ક્ષીઓ અને પ્રાણીઓને પીવાનું પાણી મળે છે, નદીઓમાં પાણી વહે છે. ભૂર ભૂરગવ જળ નું સ્થળ ઊંચું આવે છે જો વરસાદ ન પડે. તો સમગ્ર પર્યાવરણ નું સંતુલન પણ બગડી શકે છે.
એ જ છે ને તો વરસાદ આવશે તો એ બધા. પહાડમાંથી પાણી આવશે એટલે પર્વતમાંથી.
હા.
પર્વતમાંથી પાણી જીરત છે એમને કહે છે પછી વરસાદ આવ્યો છે.
હા એકદમ સાચી વાત તમારી. માનવ જીવનમાં પણ વરસાદ નું ખુબ જ મહત્વ છે કે વરસાદ માત્ર ખેતી. ખેતી માટે જ નથી પરંતુ આપણા રોજિંદા જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે. ઘણા શહેરોમાં પીવાનું પાણી વરસાદના પાણી થી ભા. ભરાતા ડેમો માંથી જ મળે છે, ઘણા ઉદ્યોગો પણ પાણી પર આધાર રાખે છે. તે જો વરસાદ ન પડે તો પાણીની ભારે અછત સર્જાય અને જીવન મુશ્. કેલ બની જાય છે આપડું.
એજ છે ને અમારે ત્યાં હવે એક ડેમ છે તે અમે ડેમનું બધું પાણી છોડ્યું. કચે તો પ્ચી એ. રિસ્ટોર થાય છે ને પાણી ઉપર ત્યાં આવે છે.
હા.
તો પછી એ બધું પાણી ગોલ્ડન ગોલ્ડન કલરનું છે હવે. મજે બધ દૂરનું છે દૂરનું.
વરસાદ અને તહેવારો નું પણ. કેવાય ને કે ભારતમાં વરસાદ ની ઋતુ નું ખાસ મહત્વ છે. ગુજરાત માં ચોમાસુ આવતા જ લોક. કો હરિયાળી નો આનંદ માણે છે ઘણા લોકો વરસાદમાં ફરવા જાય છે પર્વત. પર્વતી વિસ્તારો અને ધોધા. ધોધોની સુંદરતા વરસાદ માં અનેક ગણી વધી. જાય છે વરસાદ ના દિવસો માં ચા અને ભજીયા ની મજા પણ કઈક અલગ જ હોય છે.
હા એ બરોબર બોલા છે ત વરસાદની મધ દિવસમાં તો ચહાની ભજાની મજા. કોઈ અલગ છે બરોબર બોલા છે અમારે તો અયા પેલો વરસાદ હો છે ને.
હા.
તો અમારા બધા ગોમણામાં એ ચા અને ભજા મૂકો છે.
હા ઈ ઈ બધા એના ઘરમાં હવે તો થઈ જાય વરસા.
એ છે હા. એ જાણી એ મૂકે છે ને તો પછી એ બધા લોકો ખાવા જાય છે પછી એ વરસાદમાં. ખાતા ખાતા મજા લે છે.
હા વરસાદ ના ગેર. ફાયદા પણ છે કે વરસાદ જેટલો જરૂરી છે તેટલી જ કેટલીક મુશ્કેલીઓ પણ લાવે છે. જો ખુબ વરસાદ. વધારે પડે તો પૂરું પૂર આવી શકે છે ઘરોમાં પાણી ભરાઈ જાય છે રસ્. સ્તાઓ તૂટી જાય છે ટ્રાફિક જામ થાય છે. ખેડૂતોના પાકને નુકસાન થાય છે, કેટલાક વિસ્તારોમાં લોકોનું જીવન પણ જોખમમાં મુક. કાઈ જાય છે.
એ જ છે
હા વરસાદ ના દિવસોમાં તો ડેન્ગ્યુ મલેરિયા અને અન્ય પાણીજન્ય રોગો પણ ફેલાય છે તેથી સ્વચ્છ જાળવવી પણ ખૂબ જરૂરી છે
ખાસ કરીને આપણું એ મચ્છર.
હા.
ડેન્ગુ વધે.
હા હવે તો જેટલા મચ્છર આવશે એવા જ ડેન્ગ્યુ વાળા. તે આવશે અને કેટલી બીમારીઓ ફેલાવશે.
એ જ છે ને તો પછી બીમારી ફેલાવશે ડોક્ટર આપણે જોક. ડૉક્ટરની પાસે જવાનું એ કે છે ચલાઈને ચઢાવશું આમ કરશું તેમ કરશું પધી જ થઈ જાય
હા એકદમ સાચી વાત છે હવામાનમાં બદલાવ અને વરસાદ છે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે વરસાદની રીતમાં મોટો ફેરફાર જોઈ રહ્યા છે કેક ક્યારેક ખુબ ઓછો વરસાદ પડે છે ક્યારેક એક જ દિવસમાં ખુબ ભારે વરસાદ પડી જાય છે આ અનિયમિત વરસાદ ન મુખ્ય કારણ અ ચેન્જ ક્લાયમેટ છે કે વૃક્ષો ન કાપ કાપકામ પછી પ્રદુષણ ગ્લોબલ વોર્મિંગ અને કુદરત ની સંસાધનો નું અતિશય ઉપયોગ આ આ સમર્યાઓને વધુ ગંભીર બનાવી રહ્યા છે
અમે તો અમારું આખું ગામ વરસાદની રાહ જોઈએીએ અમે કાલે કાલે રાત્રે સાડા સાત વાગે અમે પહંચ ગામમાં ગતા પાણી પાણી માગવા
હમ
તો હવે ગી રહ્યા છે તો હવે આવશે કે નહીં એ ખબર નહીં
હા ઘણા ઘણા ગામમાં એવું થઈ ગયું છે કે લોકોને વરસાદ જોતો છે અને ઘણા ગામમાં એવું થઈ ગયું છે કે લોકોને હવે વરસાદ નથી જોતો કારણ કે ખુબ જ પાણી ભરાઈ ગયું છે
તમે અહીં મોકલી હાલો ને તમાર થ વરસાદ
હા એમ કરું તો થાય
ના એમ કરે તો પછી બધા આપડો ભારતમાં પાણી પડશે ને પછી આનો દાડો એનો હનોાડો એનો એમ કરીને
હા ઈજ ને આપડે શું કરી શકીએ કે જો વરસાદ કુદરત ની ભેટ છે તેથી તેનું પાણી બચાવવું આપડી ફરજ છે આપડે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ જેને રેઈન વોટર હાર્વેસ્ટિંગ કહેવાય છે વધુમાં વધુ વૃક્ષ વવા જોઈએ પાણીનો બગાડ ન કરવો જોઈએ નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખવા જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ પર્યાવરણને સ્વચ્છ રાખવું જોઈએ જો આપડણે આજે કુદરત નું રક્ષણ કરીશું તો આવનારી પેઢીને પણ પૂરતો વરસાદ અને શુદ્ધ પાણી મળશે
વાર વાર બોલા છેો તમે
હા તેનાથી ભવિષ્યમાં પણ તે હા
થવાની એ બધું હવે અમારે તો એ તલાવ છે બે ત્રણ તલાવ છે ને તો જે એનામાં સ્વચ્છ છે એક તલાવ સ્વચ્છ છે એક તલાવ ખરાબ છે એક તલાવમાં પ્લસ ઠીક છે એમ એમ તેમમ છે
હા એઈજ ને એના કારણે આગળ જાતી પીઢીઓને પણ કેટલું નુ
અને અને આપણે ડૉક્ટર લોકો કહેતા હતા કે આપણે પ્લેસ્ટિક યુઝ કરવાનું નથી
હા
પ્લાસ્ટિકથી કેન્સર બીન્સર થાય છે એ બીમારી છે
હા ઈજ ને એટલે જ કઈ છે કે એનો ઉપયોગ ઓછો કરવો એમ
હા ના એજ છે ને ઉપયોગ ઓછો કરે છે પણ એ થવાનો હોય તો થઈ જ જાય છે
હા અંતમાં તો હું આટલું જ કહીશ કે વરસાદ માત્ર પાણીના ટીપા નથી પરંતુ જીવન આશા સમૃદ્ધિ અને ખુશી નું પ્રતીિક છે તે ખેડૂતો માટે આશીર્વાદ છે પ્રકૃતિ માટે નવજીવન છે અને આપડા બધા માટે અમૂલ્ય સંપત્તિ છે
એ વા બોલા છે તમે અમૂલ્ય સંપત્તિ છે તો એક છે ને પછી વરસાદ આવશે તો પછી આપણું કશે ધાને આપણે ક એ કંઈ નીકવા નીકળવાનું છે ને તો પછ કશું નહી છે કરું કરવાના છે એમનું બી કશું વરસાદ બિરસાદ એમને બી એક ટાઈમ જોઈએ કે આ ટાઈમનો વરસાદ આવશે તો આવું જ જોઈએ આવશે તો પછી આપડે કઈ આગયો ચાલો તો પછી કશું નહી વરસાદ ને આવવાના પછી આ આપણું આડધું બાર તમે ભૂકયું ભરવાનું એટલે કાઈ. ખાવાનું પીવાનું નહીં મળવાનું એમને એ બરોબર. છેને હ એ છે ને એક દમ પચી
હા ચલો તમારી સાથે વાત કરીને સારું લાગ્યું મને
હા હા હા
ચાલો તો હું પછી કરીશ હ
ઓકે
જય શ્રી કૃષ્ણ બાાય